હેલો.
હા કેમ છો બેન?
મેં મજામાં જ છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું, આજ તો સવારે સવારે દાદી જાન દાદીજી કો લેકે ગઈથી હોસ્પિટલ.
હા.
તો મતલબ વહા દેખા તો ઇતને સારે મરીજ થે તો સોચા કે એસી ઇતની ગરમી મે ભી વહી હાલ રહેતા હે હોસ્પિટલ કા વહી સર્દીયોમાં ભી સેમ હી રહેતા હે.
હા અભી ગરમીયોમે જ્યાદા મરીજ હોતે હે મતલબ પેશન્શ. કુછ ના કુછ હોતા રહેતા હે ગરમી કે વજહસે.
યેહી યેહી તો પ્રોબ્લમ હૈ મતલબ સમજ હી નહી આતા કકી ક્યા કરે ઇન સારી ચીજો કા. એના તો સર્જ દ્યો મે ઈન સારી જ પ્રોબ્લેમ્સ કા કોઈ સોલ્યુશન નિકલ રહા ના એ ગરમીઓમે. હર કોઈ ભી મોસમ લે લોગે ના ફિર ભી યેહી સારે મતલબ આપ કે સામને આયેંગી ચીજે કે મતલબ આજ યે હો ગયા કિસી કો અભી કિસી કો બુખાર આ ગયા કભી કીસી કો કુછ હો ગયા.
હા હા વહી હૈ ગરમીયો મે સર્દીઓ મે સબ બરાબર હિ હોતા.
હા જેસે કી કલ કલ મેરી બહેન કે ભી ઉતની તબિયત ખરાબ હો ગઈ થી પતા ની ઉસકો ક્યા હો રહૈ. કભી ચક્કર આ રહે કભી હ. કે બુખાર આ રા હૈ કભી ઉસ્કી તબીયત ઠીક નહીં ર રહી હૈ.
ધૂપ કે વજહ એસે હોતા રહેતા સબ કાલ જાદા ગરમી પડને કે વજહ સે.
વહી તો મેં ભી યે હિ સોચ. રહી હું અબ ઉસકો આજ આઈ હુું અભી લાઇબ્રેરી ભી ગઈ ન થી મેં તો સોચા કી હોસ્પિટલ કલ જાકે પહેલે ઉસકો દિખાઉગી કયા પતા કુછ જય્દા પ્રોબ્લમ આ. જે બસ હુ મેે આતી નહી હું ઘર પે ફીર મેને આ સોચા કી ઉસકી જ્યાદા તબિયત ખરાબ હો જાયેગી. તો આના પડા મેરે કો ભી.
હમ વો ભી હૈ.
હ તો અબ. અબ ઉસે દિખા દુંંગી હોસ્પિટલ મે ફીર જાઉુંંગી લાઇબ્રેરી પડને. કે લઈ જાના પડતા વો ભી બહોત જરૂરી હે મેરે લીએ તો.
હા આપ કિસ ચીજ કી તૈયારી કર રહે હો.
મેં અભી નીટ કી તૈયારી કર રહી હું.
અચ્છા.
હમ વહી તો એ એ સ
હમ આપકી ડેલી રૂટન ક્યા હે મતલબ સુબે સે આપ કબ તક પઢાઈ કરતે હો.
સુબહ જૈસે કી છે બજતે હી લાઈઇબ્રેરી જાના હૈ.
હમ.
ઓર બારા મતલબ એસા તો મે સોચ કે રખતી હું કે બારા બજે તક ક્લાસ ચ લુંંગી. ફીર ક્યા હૈ ભૂખ બર્દાશત નહી હોતી મુસે તો એક પરસેન્ટ ભી તો ઘર આ જા. તી હું ખાના ખાને કે લીએ.
હા.
જૈસી આતી હું કે મમી ખાના બના કે રખ દેતી હૈ તો ફીર વ ખાકે ફીર વા. વાપસ ચલી જાતી હું ફીર વઈ હે ક્લાસેસ વગેરા લે લેતી હોય ફીર દિન મે ક્યા. લાબ્રેરી મે જ્યાદા ભીડ હો જાતી હૈ ફીર કાફી સારે સ્ટુડેન્ટ આના સ્ટાર્ટ હો જાતેે હૈ ફીર વો મનની હી નહિ કરતા. તો ઈતના પડને કા તો ફીર પડતી હું ફીર નોટ્સ વગેરા ઉતાર લેતી હું. ફીર કભી કભી નીંદ ભી આજતી હૈ ફીર મેરે કો તો નીંદ ભી વો નહી હે કે. પાંચ દસ મિનટ કે લેલી તો બસ હો ગયા મેરે કો દો ઓર તીન ચાર ઘંન્ટે ક નીંદ પૂરી લેની પડતી હૈ.
હા ગરમી મે આતી હે એસી નીંદ તો બહોત ઠ ઠંડી ઠંડી હવાએ મે આ જાતી હું ઉઠને કા મન હી નહી કરતા હે વાપસ
હ એ તો મતલબ કે ઓર ફીર ઉપર સે ક્યા હૈ ગરમી ર ગઈ. ફીર યાહા સે બહાર જ પસીને મે જાતેે હે વહા જાતે હી. સીધા બેઠતી વહી પસીને સામને જાકે મતલબ પસીને પસીને મે હો કર આય એસસી કસાન જાર બેઠતે હ તોસે જ્યાદા પ્રોબ્લમ હોતા ના કયુકી વો તો પસીનેથી જ્યાદા જુકામ વગેરા હો જતા હૈ.
હમ વો ભી હૈ
તો એ સારી પ્રોબ્લેમ્સ ચલ રહી હૈ તો પતા નહી અબ ક્યાય કરે સબ જાઓ વહ પે દુઃખી દુઃખ મલ જતે હ
હમ.
અભી વેસા થા મતલબકો કોણ સમજાયા મેરી બહેન કો કે ઘર મે જામુન વગેરા ભી હૈ લગે હએ વ ખાએ તોસે ક્યા પતા અ ઠીક હો કછ ના કછ તો
હા ઉસે ખૂન ભી જ્યાદા હોતા હ બ્લડ કમી નહી હોતી હ
વહી તો અભી મેં ખુદ ભી વહી પે હું પેડ કે પાસેર ખા રહી હુંમ
અચ્છા
હમ્મ
વડી આ
ભાઈ તો ઓ તો કયા કરે જામુન ખૂન ભી બનતા હ
હા
તો મેને ભી ઉસકો બોલાલા હૈ કે ખાઓ વો હૈ કે અભી તો ના જૂસ વગેરા પે જદા ધ્યાન દ કું ગરમિયા ચલ રહી હૈ વજ ક્યા પતા તો હારમોન મે કુછ ખરાબી હો ગય હો
હમ્મ
ખૂન વગેરામાં તો ખૂન કો સાફ કરવાને કે લ ચકુંંદર ખાઓ યા ફ ચકુંંદર કા જૂસ પિઓ યા ફર આપ વો કરો હે અનાર કા જૂસ પી લો
હા સે ખૂન જ્યાદા બનતા હૈ ચકુંદર સ જામુન સ અનાર સ એ ખાણે ચાએ અચ્છે હોતે સહેર કે
વહી તો અ બોલ તો તો સભી લોકો હૈ પર સુનતી નહી હૈ તોમે એસે પતા ન ક્યાૈકે તોકો બ થોડી પાગલ સી હો રખી હ અભી ત
અચ્છા
હા
પાગલઓ વાહ
હમ
તો જલ્દી હોસ્પિટલ બતાો જદા પાગલ હો જાયગ એ તો
વહી તો ક્યુ કે અભી તના ગરમી ચલ રહાે ને તો દિમાગમાં પૂરી ગરમી ગરમી ચડીી રહેતી તો વહી સારી ચીજે
ઉસકા દિમાગ ખરાબ હી રહેતા હે સારે દિન
હા વહી તો સીલય અભી ઉસે થોડા હોસ્પિટલ વગેરા દિખા દુ ફે દેખુંગી લાઇબ્રેરી જ આજ તો મેરી દાદીજીી કો ભી છોડના હૈ
હા કામ પર
હા મતલબ હમારે યાં પે ઘર પે કોઈ મતલબ બેઠે વગેરે મત દ્વારા વગેરા રખ રઠાવા હ વહં પે
અચ્છા
તો ફર વં પે છોડુંંગી તો ર વા આઉંગી ફર પતા હોસ્પિટલ ભ દિખા અભી તક ફ એન સબ કો વાપસ લે કે ભી આના હૈ
હા આ ઘર મે સબસે બડો હો ક્યા
હા મેં ઘરં સબસે બડી હું
હા તબી જ્યાદા કામ રહેતાસે આને જણે
વહી તો અરે મેં કભી આતે ભી નહી હું કભી મે સો ફોન કર દેંગે ના તી મેં ઘર પે ન આઉંગી મેં એનકા ફોન મતલબ ઉઠાતી ન હ આજ મતલબ આજ કો જદા પેન વગેરા હો કે તોકો ફર મેરે કો લગા કે આપ પ હતા યાર કુછ પ્રોબ્મ હો જાય ચક્કર વગેરે આ જાાય. તો લીે મે કા પહેલા હ હોસ્પિટલ દેખાઉંગી ફિ બાકી ક કામ કરુ
હા કુઈ તબિયત ખરાબ હોતી હોસ્પિટલ બતા દે ચએ વરના જ્યાદા હો જતી એ પ્રોબ્લમ
હ મેરે કો તો સમજમાં ગયા પરકો કોણ સમજા કે હોસ્પિટલ વગેરા ભી દિખાૈ પ્રમ યા મેરી પ્રોબ્લમ હ મેં ત સોચતી હુ, તો ફ વો ખુદ કો લે કે ક્યુ નહીનેતના સોચતી
હમ અભી છોટી હૈ
અચ્છા
હા
કેસ છોટી વોટી તો કુછ નહીં હૈ
હમ
ઠીક ઠીક હ એતની બરસો- - સમજદાર નહીં હૈ વો ઓર બતાઈએ આપ ક્યા કર રહ હો અભી ખાના વાના હો ગયા
હા ખાના તો અભી ખાઉંગી અભી મમ્મી બહાર ગઈ હુંઈ હે માારકેટ વાપસ આયેગી તો વો બનાએગી
અચ્છાશે
હમ
મમ્મી માારકેટ કીસ લીયે ગઈ હે આપકી
અ વ માાર્કેટ કુછ લેને કે લીયે ગયે અપને કુછ ઘર કા કુછ સામન ખતમ હો ગયા તો લેને કે લીયે ગઈ હ મુજે બોલા તું ભી ચલ સાથ મે લેકે મુજે એસે ધૂપમેં ભી ચક્કર આ રહે વગેરે તો ચલા નઈ જા રહા
હમ
ઓર આપકે ઘર મે સબ કી તબીયત બઢિયા હૈ
હા એ એકદમ સબ મજામાં છે
હમ ઓર ક્યા ચાઈએ અચ્છી હોના ચાઈએ
હવે તો અભી તો વહી હૈ કે ગરમીને સબ કા ઉતના બેહાલ કર રખા હૈ કી કુછ બોલ ઈ નઈ સકતે ઈસ ગરમી કા
હમ
ઓ બતાયે આપને આપ કે મતલબ આપ કીતને ભાઈ બહેન હો
અ હમ તીન ભાઈ બહેન હૈ મેં સબસે છોટ ટી હો મુસે બડે દો મેરે ભૈયા હૈ
અમ
હા
ઓર ઉનકી ભી પઢાઈ વડાય ચલ રહી હૈ
હા બ સબસે બડે ભૈયા કે શાદી હો ગય હૈ વો અપને કુછ જોબ કર રહે હૈ ખર્ચ પઢાઈ કર રહ્ય લાાઈબ્રેરી મે
અચ્છા એસે
હા ઓર આપ કીતને ભાઈ બહેન હો
હમ ચાર હે બોલા આપકો
હા વો સબ આપ છોટે હ મતલબ કોન સે ક્યા પઢાઈ કરતે હૈ
પઢાઈ તો ઇતની કુછ ખાસ નહી કરતે ઉનમે સે કોઈ ભી સબ બેઠે હૈ
ઓ
મતલબ કરતે થે પર વો પઢાઈ પે ઈતના ધ્યાન નહી દેતે
પૂરે દિન મતલબ ક્યાકા તો વહી હ હ ફોન દિખા દો ઓ ખાના ખીલા દો બસ બેઠે રખો
અચ્છા
કો બોલ દો તો મતલબ ઉનકો એસ હિ કછ હમે કામ કરતી હું બોલા હમસે કામ નહી હોગા
ગરમીમે કામ હોતા નહી થકાન સી હોને લગ જાતી હે
અ અમારી મમ્મી મમી વગેરે સબ કરતી હૈ ના કામ તો
હા વો બડે હોતે હૈ વો કર લેતેે હમ છોટે બચ્ચોથી ઈતના હોતા નહીં થકાન હો જાતી હે હમે બાર બાર મેં તો એસે સોતી રહેતી હું સોકર ઉઠતી હું તો મુજે થકની ફીલ હોતી હૈ કેસે થકી હોઈયી
હા અભી મેને જામુન ખાાય અબ મે ખા રહી હુ, ક્યા બોલતે ચીકુ
ઓ આપ કે ઘર મેસે પેડ પૌધે લગે હૈ કે એન સબ કે ફ્રૂટ્સ કે અચ્છા
વ ભી એતના સુંદર
બહાર સ લાનેની જરૂરત નં પડતી હ સબ ઘર પર હૈ
હા એ તો સબસે બડિયા બાત હૈ
હાઈ
આપકે ગતે સબ મજા મચ છે.
હા મેરે યાં પર સબ મજા મચે હૈ
અચ્છા અબ આપે ખાના વનાા ખા લીજે અ ગરમી મે આપના ધ્યાન રાખએ મત ની ગરમી હૈ પતા નહી ક્યા હો જાય કછ પતા હ નહી ચલેગ
હા વહી ઠીક હ ધન્યવાદ તમારી સાથે વાત કરીને મજામાં આવ્યો
હણ બી મને તમારી સાથે વાત કરીને બહત સાર મજા આવ્યો છે. ઠીક હ બહેન ફર બાત કરતે હૈ
મજામાં રેજો.